હલો
હા મારો અવાજ આવી રહ્યો છે
હા
હા નમસ્કાર
નમસ્કાર
હા કેમ કેમ છો
મજામાં
હા તો આજે આપડે ફળો વિશે વાત કરીએ
હા હા
હા તો ફળો જે છે એ આપણા દૈનિક આહાર આહારની જે છે એ મહત્વનોો ભાગ હોય છે બરાબર છે ને
હા હા ફળો તો આપણને બહુ જ ઉપયોગી છે જેમ કે અત્યારે તો સીઝન ચાલી રહી છે એટલે ફળો વિશે તો એમ જ થાય કે અત્યારે કારણ કે બધા ફળો જાઝા અત્યારે આવે છે ને આ સિઝનમાં
તો એમાં ફળું ખાવાનું મહત્વ શું છે એ મને જણાવશો
હા હા ફળાવમાં ઘણું બધું ફાઈબર હોય છે વિટામિન્સ હોય છે ખનિજ તત્વો હોય છે એમાં પણણને ફળો ઘણી રીતે ઉપયોગી ખૂબ જ હોય છે વા
હા તમારી વાત એકદમ સાચી છે તો વિવિધ પ્રકારના ફળો વિશે મને જણાવશો કે એના નામ આપશો ફળોના બધાના
આ હા એમાં એવું છે કેરી સફરજન કેળું દ્રાક્ષ નારંગી જાાંબુ પોપૈયા ચીકુ અનસ ડ્રેંગન ફ્રૂટ એવા ઘણા બધા ફળો છે જે બહુ જ ઉપયોગી છે આપણા શરીર માટે
તમારી વાત એકદમ સાચી છે તો એમાં પણ સૌનું લોકપ્રિય ફળ એ કયું છે એ મને જણાવશેો
હ હા આપણે દેશમાં અમુક ભાષા લોકપ્રિય હોય અને અમુક પ્રાણી લોકપ્રિય હોય એવી રીતના આપણેે અહિયાં કેરી છે લોકપ્રિય અને એ આપણને બહુ જ ગમે તે ઋતુ હોય આપને એમ થાય કે એનો સ્ટોર કરીને કે ઓમ કે ઓમ કે એમ થાય કે બારે માંસ કેરી મળતી હોય તો ઘણા નતો એવો પણ વિચાર છે કે બારે માસ કેરી મળતી હોય તો કેવું સારું જ્યારે ત્યારે ઘણા લોકોને સવલત હોય અને ઘણા લોકોને સવલત ના હોય એ એમ કે કે તો આપણે અનાજને મેળવી શકીશું નહી કારણ કે એટલી કેરી ખાઈ ખાઈ શકાય છે
તો ભ એવું તમે જે કહ્યું એ વાત સાચી છે તો ઉનાળામાં જે ફળો વધારે ખવાય છે એ છે કેરી છે તરબૂચ છે લીચી જે છે પછી તરબૂચ તે ટી જે છે એ બધા જે ફળો જે છે એ ઉનાળામાં વધારે ખવાતા હોય છે અને શિયાળામાં કયા કયા ફળો ખવાતા હોય છે જેવા કે છે નારંગી મોસંબી જામફળ સીતાફળ આવા બધા જે ફળો જે છે એ શિયાળા ખતા હોય છે તો જે ફળો છે એ શરીર ને કેવી રીતે લાભ આપે છે એ મને જણાવશો
હ હા ફળોજીવ આપણેે ન ખાઈએ તો ઘણા બધા વિટામિન ઘટી જાય છે જેવા કે વિટામિન એ બી સી ડી બીટવેલ એવા ઘણા બધા વસ્તુ વિટામિન ફળો ન ખાઈએ તો વિટામિનની ત્રુટી આવે છે એટલે આપણા શરીરના પોષક તત્વો ખનિક તત્વો બધા જ પૂરા પાડવા માટે આપણે ફળોનોો ખુબ જ ઉપયોગ કરવો જોઈએ
હા તમારી વાત એકદમ સાચી છે અને તાજા ફળો અને પ્રોસ્ટેટ ફળો જે છે એમાં ઘણો બધો તફાવત હોય છે કેમકે તાજા ફળો જે છે એ કુદરતી પોષક તત્વો એમાં વધારે રહેલું હોય છે જેલા જેટલું પ્રોસ્ટેટ ફળ જે છે છે એમાં રહેલું હોતું નથી એટલે આ બંને ફળો વચ્ચે જે છે એ ઘણો બધો તફાવત રહેલો છે એમાં ફળોનું ઉત્પાદન જે છે એ ઘણી બધી રીતે થતું હોય છે ઘણા ફળો જે છે વૃક્ષક્ષ પર આવતા હોય છે ઘણા ફળો છોડ ઉગાડવામાં આવતા હોય છે અને ઘણા ફળો જે છે એ વેલાવામાં આવતા હોય છે અને આ બધા ફળોનું જે છે એ ખેડૂતો એની સંભાળ રાખતા હોય છે તો આ બધા ફળો જે છે મોટા મોટા ભાગે તો બગીચામાં થતા હોય છે તો બગીચ બચાવનું મહત્વ વિશે તમે મને જણાવશો
હા હા બગીચાઓ વિશે બગીચાઓ વિશે ફળોની ખેતી બહુ જ જરૂરી છે કારણ કે બગીચાઓમાં ફળોનું બહુ જ ઉત્પાદન થાય છે કારણ કે તેના એના આપણેે જે છોડ ઉગાડે છે એમાં એટલા ફળો નથી આવતા પરંતુ એની જે કલમ વાળીએ છીએ એમાં બે કે અઢી વર્ષમાં જ એમાં ફળ લાગવા લાગે છે અને જેમ કે કેરીનોો બગીચો છે ચીકુનોો નાળિયેરીનોો સીતાફળ જામફળ આમ અનેક જગ્યાએ અનેક બગીચાઓ જોવા મળે છે એટલે તો દેશમાં ફળ ની ત્રુટી જણાતી નથી બગીચાઓનું પ્રમાણ ખૂબ જ દેશમાં વધારે છે
ા તમારી વાત એકદમ સાચી છે અને યોગ્ય તાપમાન અને સ્વચ્છ જગ્યાએ જો એને રાખવામાં આવે તો એને લાંબા આળ સમય સુધી તાજા રાખી શકાય છે અને એનો સારી રીતે સંગ્રહ પણ કરી શકાય છે અને કળોનો રસ જે છે ઘણા બધા પ્રકારનો હોય છે કા જેવો કે જે છે મોસંબીનો રસ હોય છે પછી શેરડીનો રસ હોય છે કેરીનો રસ હોય છે તો આવા ઘણા બધા પ્રકારના રસ પણ આપણને જે છે પી પીવામાં મજા આવતી હોય છે અને લોકોને આ ફળનોો રસ પીવાથી ઘણો બધો આનંદ મળે છે અને ખાસ કરીને આવા બધા રસો જે છે ઉનાળામાં મળે તો એ આહલાદક આનંદ આપતો હોય છે તો કયા ફળોમાં જે છે પાણીનું પ્રમાણ છે વધારે હોય છે એ મને જણાવશો
નાળિયેર માં પાણીનું પ્રમાણ વધારે હોય છે ત્રોફા જેને કહી શકાય અને કેરીમાં અ શેરડીમાં વધારે પાણી હોય છે કારણ કે શેરડીમાંથી રસ બને છે ખાંડ ગોળ બધું એમાં પાણીનું ખૂબ ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે લીચીમાં જ હોય છે પછી તરબૂચમાં બહુ જ પ્રાણીનું પ્રમાણ હોય છે કારણ કે તરબૂચમાં બહુ જ પાણી જોઈએ છે અને ઉગાડવાથી માંડીને પાકે ત્યાં સુધી એટલે તરબૂચમાં તેટીમાં બધામાં પાણી નારંગી છે મોસંબી બધામાં પાણી ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે
હા તમારી વાત એકદમ સાચી છે અને ફળો અને પર્યાવરણ વચ્ચે પણ ઘણું સારો સંબંધ હોય છે ફળોનાં વૃક્ષો હરિયાળી વધારે છે અને પર્યાવરણને પણ સ્વચ્છ રાખવામાં મદદ કરતું હોય છે એમાં ફળોના વેપારનું શું મહત્ત્વ હોય છે એ મને સમજાવશો કે બગીચાવાળાને ફાયદો થતો હોય ઘણા ખેડૂતોને થતો હોય છે તો આ બધી પ્રોસેસ મને સમજાવશો
હા હા જે આપડે ખેડૂત છેએ પણ આપણેે ને આપણેે એ બગીચાનુંું વાવેતર ને આ તે કરતા નથી કારણ કે એને સાઈડમાં ધંધો હોય છે એટલે એટલે ઈ બીજાને બગીચ સોંપવામાં આવે છે અને એ મજૂર વર્ગ હોય છે કે પછી સારા હોય પણ એ લોકો એનો બહુ જ સરસ થી એનું કરે છે વાવેતર અને ઉતારવાનું લરણી ન ને વેચાણ કરવાનું પણ કાર્ય એનું જ છે અને એમાં ખેડૂતને તો આમ કેમ કે આપણે લાખ બગીચો આખો આપી દીધો હોય એવી રીતના આપી દેવાનું પછી જે ઉપર ના મળે એ લોકો એ જે બગીચા વાળા હોય એને મળે છે માલિકને તો એનો સોદો કર્યો હોય કે પાંચ લાખનોો કે છ લાખનોો એવી રીતના જે સોદો કર્યો એટલો જ એને મળે છે અને બેનિફિ અને ઉપરના જો મળે કે ના મળે તો એને એ જે બીજા બગીચો રાખે છે એ માલી એ માણસોને મળતું હોય છે
હા તમારી વાત એકદમ સાચી છે વિશ્વના વિવિધ દેશાઓમાં પણ અલગ અલગ ફળો જોવા મળતા હોય છે દરેક પ્રદેશની આબોહવા અનુસાર ફળોની વિવિધ તા જોવા મળતી હોય છે જેમકે ફળોનો ઉપયોગ અન્ય કઈ કઈ વસ્તુઓમાં થતો હોય છે બનાવવામાં જેમ કે જામ બનાવવા માટે જેલી બનાવવા માટે આઈસ્ક્રીમ બનાવવા માટે મીઠાઈ બનાવવા માટે અને બીજા અન્ય ઘણા બધા પ્રકારના ખાદ્ય પદાર્થો છે એને બનાવવા માટે ફળોનો ઉપયોગ થતો હોય છે તો ફળોના સંતુલિત આહારનું મહત્વ ઘણું બધું સ હોઈ શકે છે અને બાળકોને પણ ફળો ખાવામાં પણ ખૂબ મજા આવતી હોય છે તો આ ફળો જે એવી વસ્તુ જે છે છે કે જેને તમે ગમે ત્યારે ખાઈ શકો છો ઘણા લોકો ડાયટ કરતા હોય છે પોતાનું વજન ઘટાડાતા હોય છે ત્યારે પણ લોકો રોટલી અનાજે એ બધું છોડી અને ફળોનો જો આહાર તરીકે યુઝ કરતા હોય છે તો આ આ બધું વસ્તુમાં ફળો જે છે એ ખૂબ જ મહત્ત્વના હોય છે તો આજે આપણે ફળો વિશે વાત કરી તો એમાં મને પણ ઘણું બધી માહિતી મળી અને તમને પણ ઘણું શીખવા મળ્યું હશે તો આ બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર
હા હા તમે કોલ કર્યો એ બદલ હું પણ તમારો ખુબ આભારી છું
હા
હા હા નમસ્તે